હલો
હાલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
સુ કરતા હતા. બસ
બે
હે
કામ પતાવી ને બેઠા હતા હવે
બરોબર જમી લીધું?
હવ જમી લીધું કમ
એમ બરોબર હા તો હું એમ કેતી હતી કે મારી બેબી ને સ્કૂલમાં પેલા એડમિશન કરવાનું તે સરકારી સ્કૂલમાં સારું કે પછી આમ પ્રાઈવેટ સ્કૂલોમાં મજાનું સારું
આમ તો સરકારી સારું રેય
સરકારી નઈ સર સરકારી સ્કૂલમાં તો પછી બધા પેલું ફેસિલિટી વધારે સારી ના હોય ને સરકારી સ્કૂલોમાં તો
હલો
હા હલો
હા સરકારી સા હા સરકારી તો સારું રે ને બધું એમ સરકાર માં તો બધું મળે જ ને સર કારી માં સ્કૂલમાં બધું ચોપડા મળે પણ સ્કૂલ ડ્રેસ પણ આપે છે બ ધા ઘણા લોકો એ બધું આપે જ છે ને પ્રાઇવેટ ફી પણ આપની જ હોય પ્રાઇવેટ માં થડો વધારે હોય ને બધું એ
હા એ તો સાચી વાત છે પણ એમ થાય કે અમારે ત્યાં સરકારી સ્કૂલો છે ને તેમાં બધા હે ને તે શું કેવાય ઉલિયા પુલ્યા લોકો બધા એમ કે એકદમ કેમ કે ગુંડાગર્દી વાળા છોકરાઓ જેમ તેમ એવા બધા સરકારી સ્કૂલમાં ભણેલા છોકરાઓ મારાં હા એટલે એટલા માટે ગુજરાતમાં જ સરકારી સ્કૂલ છે ત બો સરસ છે ત આમ ત્યાં અમારા બાજુમાં ત્યાં ભણતા હતા ને છોકરા એ સરકારી સ્કૂલ માં ભણતા પણ સરસ હતું ત્યાં સારી સ્કૂલમાં અહીંયા અમારા એ જોઈ ને ત ના કે કપડાં ના ઠે વ્યવસ્થિત જે કપડાં પેરી જાઓ એ પગમાં જોતા પણ ની ચંપલ પેરીને ને પછી આખો દિવસ છોકરા સ્કૂલમાં ગાળો જ બોલતા હોય તેવી સરકારી સ્કૂલ સે અમારી હા એવી હે હા
આમ તો એવી હોતી નથી ત્યાં આગળ આમ તો સારૂ જ હોય છે બધી જગ્યા એ
બરાબર તે ગુજરાત માં સારી હશે અમારે ત્યાં આ બાજુ નથી સારી સ્કૂલો સરકારી સ્કૂલ એટલે પણ મન ના થાય પણ એ કે સરકારી સ્કૂલ છોકરા ને ભણવામાં એકદમ તેજ હોય
હા સારુ જ બધું સારૂ જ હોય છે બધું ફી પણ માપણી જ હોય અને બધું ઓલી જ હોય બધું
હા જમવાનું એકટાઈમ આપે શાયદ બપોરે સરકારી કૂલમાં
કુલ છે તમને પ્રાઇવેટ કેવું છે ત્યાં ભણવાનું
હા પ્રાઇવેટ તો એક નંબર ટોપ સ્કૂલ એમ કોમ્પિટેશન ચાલે અમારી સ્કૂલના છોકરા ના નંબર વધારે સારા એમ નામ આવે એવા ટાઈપના બધા
હા, શું હોય પ્રાઇવેટમાં કેવું હોય છે પોતાના જ છોકરાઓને પેલું રિઝલ્ટ ઊંચું આવે ને એ રીતે પેલું કરે લોકો ને સરકારીમાં તો એ બધે આખા રાજ્યમાં એકજ પેપર એટલે એવું કોઈ પહેલું ન હોય એમ.
કોપી કરવાની કોઈ તક જ હોતી નથી.
અને પ્રાઇવેટમાં તો ઘણા લોકો એવું કહે છે કે પેપર સરળ કાઢે છે, પરંતુ બધા પ્રાઇવેટમાં એવું હોય જ એવું નથી. એટલે એવું લાગે છે કે તેમના વિદ્યાર્થીઓ બધા આગળ હોય અને કોઈ પાછળ ન હોય. સારા ટકા આવતા હોય એમ નહીં.
હં, ના, એટલે અમારે ત્યાં જે પ્રાઇવેટ સ્કૂલ છે ને, એક આંધ્રાની સ્કૂલ છે. આંધ્રામાં અમે ભણ્યા ભણાઈ બહુ જ એકદમ ટફ છે ને બહુ સરસ છે આંધ્રામાં. છોકરાઓ, તો એની એક હા એક ત્યાંની એક બ્રાન્ચ અહીં છત્તીસગઢમાં છે. ભણાઈ પણ બહુ જ ટફ અને સારી છે.
હં.
એટલે બહુ સરસ ભણાવે છે, હોમવર્ક પણ ત્યાં સ્કૂલમાં જ કરાવી દે છે એટલે ઘરે બુકો લઈને જવાની નથી અને ચોપડાં પણ લઈને જવાનાં નથી. કંઈ પણ લઈને જવાનું નથી, ખાલી જવાનું ત્યાં જ જમવાનું બધું ત્યાં જ મળે છે. ને બુકો પણ ત્યાં જ હોય હોમવર્ક પણ ત્યાં જ થઈ જાય, સવારના જાય ને સાંજે પાછા આવે. આવે. છોકરાઓનું ટ્યુશન હોમવર્ક અને બધી કોપીઓનું કામ કમ્પ્લીટ હોય છે. ઘરે એક પણ કામ નથી આપતા, ફક્ત કલરનું જે કામ હોય તે જ કરાવે છે. ડ્રોઇંગ અને બધી પ્રવૃત્તિઓ પણ ત્યાં જ થાય છે.
એમની, પછી તો ફી પણ વધારે છે ને?
હા ફી થોડીક વધારે હશે, પણ ભણવાનું ખૂબ સારું છે.
પણ
હા. હા ફી વધારે હતી એ વાત સાચી છે. ફી એટલી અમે આપી શકીએ નહીં. અને જો સરકારી સ્કૂલની વાત કરીએ તો અમારે ત્યાં સરકારી સ્કૂલ એટલી બધી સારી નથી. તો એ જ પૂતી મે કીધું પછી આમ સોચ્યું ચાલો ગુરુકુલ માં મૂકી દઈ એ છોકરાઓને. પણ ગુરુકુલમાં મુકાવા જઈએ તો આપડા છોકરા આપણાથી અલગ થઈ જાય. એ ના ગમે એમ હા હવે આ બધું કેવું ચાલે લડાઈ ઝઘડા પણ ગુરુકુલ માં તો એટલું નથી પણ જે ઓમ હોસ્ટેલમાં છોકરાઓ રહે છે. ત્યાં બધું થાય લડાઈ ઝઘડા ને બધું.
હા છોકરા છોકરાઓને પેલી થતું હોય હા છોકરાઓ પે થતુંય બોલા ચાલીમાં.
હા હા તે હમણાં હવે આ મા એવું હોય ને છોકરાઓ સહન નથી કરી શતા તેથી પછી મારકૂટ માં આવી જાય.
હા.
એ બીક લાગે એમ થાય કે ઓછું બનાવીએ પણ આપ આપણા જોડે
રે છોકરાઓ.
ભેગા રેને એટલે સારું એ સોસ્તી હતી મેં કીધું અસ. હા તો.
તો તમારે સરકારી હા પ્રઇવેટમાં તો પછી મૂકી દો ને આપડે જે
હા. એ હલકી વાળડી બી આવે આવે છે પ્રાઇવેટ સ્કૂલો, નોર્મલ.
પ્રાઇવેટમાં ઘણી હશે બધી અલગ અલગ હશે કોઈકમાંથી વધારે હશે કોઈકમાં ઓછી હશે.
હા, ના સારું છે એમ તો એ ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ જ છે અમારે ત્યાં બી.
એવું હમ. તો પછી એમ જ મૂકી દે ભાઈ સારું એ હો તો ફી થોડી માપની હોય ને તો ચાલે ભાઈ.
તેમાં હા, તેવડી મૂકી દઈએ. તમાર છોકરા કઈ સ્કૂલમાં ભણે ગુજરાતીમાં ભણે કે પછી પ્રાાઈવેટ સ્કૂલોમાં ભણે આ
ના, આમાર તો સરકાર સરકારીમાં જ છે મારાતો બધાં છોકરાઓ. અમાર તો બધાં હ. એમાં તો સરકારી જ ફાવે બધા અમે લોકો સરકારીમાં ભણે છે એ બધા એટલે.
બરોબર, કયું. હાય, હા, એતો છે સરકારી સ્કૂલના છોકરાને નઈ. ઈંગ્લિશને, મેક્સને, ગણિતનેને બધાં અમ ફટફટ જવાબ આવડતા હોય હિન્દીના. આપણા છોકરોઓને જે જોઈએ તે ગણતરી કરે એમ ગણિતમાં ને બધામાં.
હા, બરોબર.
હા, એ લોકો બધાં એવા એકદમ એકદમ‌, હા, એકદમ ફટાફટ બધું બોલે એ બધું. ઈ જોવું પડે ચાલો થોડો સી કે વધાર ના બગડે વધારે એવું આપડે છોકરા બોલી ના શકે ઝઘડામાં.
હા, બરોબર છે. તો પછી શું વિચારશો એમ નહી. તો પછી શું શેમાં મૂકશો તમે તો.
ના, તો પછી તો જોઈએ પ્રાઇવેટ સ્કૂલોમાં ફીસ ઓછી હોય તો પછી એનામાં સોચ્યે તો પ ત્યાં મૂકીએ તો પછી.
હા, તો એમની કોઈ આજુબાજુ કોઈ રહેતા હોય તો એને પૂછી લેવાય કે કઈ સ્કૂલ સારી છે એમ. પ્રાઇવેટમાં ઘણી બધી સ્કૂલો હોય ને ત્યાં આગળ તય.
ના, ઈતો પછી પેલા સર્ચ માર્યુંને એમાં બતાવે છે. આજુબાજુમાં છે સ્કૂલો હવે ચાર પાંચ સ્કૂલો. ઓછી ફીસને છે સારું ભણતર પણ સારું ઈએમ. જોઈએ તોતો બચતે નાથી.
હા, આપડે પોહચે એ પ્રમાણે ભણાવાય છોકરાઓને સ્કૂલમાં મુકાય પછી
હા, એ વાત સાચી એજ સોચું છુ પછી. એમ તો જોય ને સરકારી બધા પેલા કરે છે. ઓફિસમાં જાય બધા. નોકરી કરે તોયે હા, તોય સરકારી હા, તો સરકારી સ્કૂલમાં તો પછી કદાચ એની ડેથ થઈ જાય તો પછી એનું પેન્શન બી એના છોકરાઓ છોકરાઓને આવી પડે એનું.
હા, રિટાયર થઈ જાય તોય પણ મળેને અડધો પેન્સલ મલેને લોકોને. હા, એટલે જ બધાં બધાં કહેતા હોયને સરકારી સારું રેય એમ.
હા, એ વાત સાચી કે.
સરકારીમાં તો બધો ફાયદો જ છે ને બધી રીતે બધી રીતે ફાયદો છે સરકારે એમાં તો.
આગળ એના જતુ રીયુ હોય ભગનના ઘેર તો પછી એના વાય પછી ઘરવાળી કે જેવું હોય ને. એમને ભલે પૈસા અડધા પૈસા. સરકારી સ્કૂલ આ પેલા હ, આતો પ કરે એમનો મલે એ જોઈ એને છોકરાનુ પેલું ફીસને બધું ટેન્શન ના હોય. સરકાર ફરી દે એ જોય સારું સરકારી સ્કૂલવાળું તો. સરકારી જોબ બે સારી. હા. આપડા જેવાને નથી મળતી બીજાને અદર કાસ્ટ જે છે ને એને મળી જાય છે ફટાફટ.
હમ, અને પ્રાઈવેટમાં પછી શું પેલું ઓછું હોય એમ. સરકારમાં પગાર થોડો વધારે હોયને. પ્રાઇવેટમાં એવું જ છે એટલે બધાં પ્રાઇવેટમાં જવા ઓછું કરે બધાં.
હા, એ વાત સાચી. જોતી હતી મે કિધું શું કરું નકી તાલ હ આપ આ છોકરાઓને હવે પ્રાઇવેટમાં મૂકી દઈએ ને. હવે જો તરણ થશે તોઈએે. પ્રાાઈવેટ જ જોશું પછી કાંઈ ક પોતનો ખુદનો ધંધો કરાય તો પછી એમ થાય. નોકરી કરવી ના પડે એટલા મા
નાનો મોટો ધંધો કરાય પછી તો હવે. શું થાય નોકરી ના નથી મળતા પણ લોકો કેટલું કેટલું ભણેલા હોય તો સરકારી નોકરી નથી મળતી. અને પ્રાઇવેટમાં થોડું ઓછું જવા કરે. લોકો બધા કેસે કે પાંચ દહ હજાર જ એ તો પણ પૂરું પણ નથી થતું.
ના થાય સાચું ખર્ચા વધી ગયાને આજ હમ.
એટલે જ એટલે બધા સરકાર ન જવારો વધારે કરે બધા
હા એ વાત સાચી. તમને નોકરી કરવામાંશે કઈ વધારે પસંદ સરકારી નોકરી પસંદ કે પછી પ્રાઇવેટ નોકરી પસંદ આવે? પ્રાઇવેટ બધા આપકાર ધંધો સારો લાગે તમને.
મને તો સરકારે વધારે ગમે એમ.
હા એ વાત સાચી. ને પાછું જવાનું મોડું ને હા નોકરી કરવા જાય ને લોકો જાય સાડા દસ અગિયાર વાગે ને છ વાગે સાડા છ વાગે તો પાછા આવી જાય ઘરે. એને ઘણું ના હોય હા હમ.
વેકેશન પણ મળી આવ ઘરે જવામાં.
હા દિવાળીનું એક દિવાળી વેકેશન પડે. ઉનાળાનું વેકેશન પડે ને જ્યાં બધા છુટ્ટી આવે પંદર અગસ્ટ, છવ્વીસ જાનુઆરી. ને બધામાં છુટ્ટી પડે એ લોકોને હ એ વાત સાચી. હા એ વાત સાચી. હા એજ વાર પૂછવું તુ એટલા માટે કરીને પૂછી જો શું કે છે તો?
હા મને તો સરકારી ગમે પછી તમે તમા બધું પૂછી જુઓ એમના લોકો ને
હા હા એ હવે સોચી જો પૂછી જા બધાને શું કે છે પછી કરીએ તો પછી સરકારી સ્કૂલમાં પછી પ્રાઈવેટ સ્કૂલમાં મૂકી દઈશું પછી
આવું તો સરકારીમાં પછી શું આ ગુંડાગીર્દી વાળું હોય તો પ
ના એટલે ચમાણા ગઈ સા બે વર્ષ પેલા હા બે છોકરા સરકારી સ્કૂલમાં જતા હતા એકદમ લડાણા કઈ બીજાટું એક છોકરા એ આવી ને સીધ એક છોકરાને ચાકુ મારી દીધો પેટમાં હા જતો રહ્યો છોકરો મરી ગયો એટલે બીક લાગે એમ થાય હા બીક લાગે સાધના કેલા બહ આવી જાર હાવ વાતની વાત તમામ સીધો ચાકા લઈને જ સાથે રેતા હોય
હા તો એ તો ઘરના લોકો ને ધ્યાન રાખવું પડે ને એ તો ઘરના લોકો ને ધ્યાન રાખવું પડેને કે છોકરો સ્કૂલમાં હવે બે મસ્તું લઈ જાય છે
હા એ બાર હા એ વાત સાચી એ સાડા છ ને સાત વાગ્યા ને આજુબાજુ એવું કર્યું બોલ છ વાગે ત્યાં છુટ્ટી પડે ને સાડા છ વાગે રે હમને ખબરને તમે બાજુમાં રહેતા તો એમ નથી ખબર આવું થઇ ગયું એમ હા તો પછી તમામે દુકાન વાળા બધા આવ્યા ને ત્યારે ખબર પડી કે તમે આ બ બાજુમાં આમ થઇ ગયું તમને ખબર નથી તેને નથી ખબર અમને એટલે એમ થયું ના ના સરકારી સ્કૂલમાં તો પછી ના મુકાય હા બીક લાગે હા બીક લાગે એટલા માટે જ તે તો ખબર છે પ્રાઇવેટ સ્કૂલમાં જ મુ કિશુ હા ચાલો ફરી મળીશું હા હા.